મજામાં છું. તમે કેમ છો?
છું. આજે માર્કેટ
હા જન્માષ્ટમી આવી રહી છે ને.
હા. એટલે બધી ઈ જગ્યા
તને જન્માષ્ટમી ગમે છે?
બહુ ગમે છે. તને?
મને પણ અહ આવો તો મારું ફેવરેટ ફેસ્ટિવલ છે.
તો જન્માષ્ટમી શું-શું માટે ઉજવાય છે, ખબર છે?
હા. ભગવાન કૃષ્ણ ના જ અહ જન્મ દિસ દિવસે તરીકે ઉજવાય છે.
સાચું. કૃષ્ણ ભગવાનને છે.
હા અને ગોપાલ ગોવિંદા અને માખન ચોર પણ કહે છે. તને કૃષ્ણની અહ કઈ વાત સૌથી વધુ ગમે છે?
મને તેમની ગમે છે. માખન ચો ચોરી વાલી
હા, નાના કૃષ્ણ બહુ નટખટ હતા.
જે ઘરે ડેકોરેશન કરો છો?
હા. અમે મંદિર સજાવું છે.
સારું. અમે પરશન કરીએ છીએ.
વાહ તમે કૃષ્ણની મૂર્તિ પણ સજાવ છો?
કૃષ્ણ ને નવા કપડાં પહેરાબી
વાહ. હા તો બહુ ક્યુટ લાગતા હશે?
હા. ખાસ થે.
તને જન્માષ્ટમીમાં કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે.
બહુ ગમે છે.
મને પણ બહુ ગમે છે દઈ હાંડી જોવાની બહુ મજા આવે છે.
હા લોકો માનો
નઈ મોડી થઇ જાય. હા અને ઉપર ચઢીને હંડી ફોડે છે.
એમાં ટીમવર્ક હોય
બિલકુલ તને ક્યારે દહીહાંડીમાં પાર્ટિસિપેટ કરીે છે?
જોવો બહુ ગમે છે.
મને પણ
કેટલાક લોકો ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરે છે.
હા છોરીઓ લેંહગા અને છોકરા કુર્તા પહેરે છે
ડ્રેસની મજા અલગ હોય છે.
હા જન્માષ્ટમીને દિવસે તમે ઉપવાસ કરો છો?
હું નથી કરતો. મારા હું ક્યારેક ક્યારેક કરું છું.
હા, ઉપવાસમાં શું ખાવ્યા?
ના ખીચડી
મને ફરાલી ચેવડો બહુ ગમે છે. જન્માષ્ટમીને રાત્રે મંદિર ના. ભજન પણ થાય છે ને?
હા લોકો રાત સુધી જ જાગરણ
હા કૃષ્ણના ભજનો સંભળી શાંતિ મળે છે.
બિલકુલ. ત મે મંદિરે
હા ફેમિલી સાથે જાય છે.
મંદિરમાં
હા પણ વાતાવરણ બહુ સરસ હોય છે મંદિરનું.
દિલનો સમય રાત્રે બારા વાગે હ મા.
હા લોકો બારા વાગે આરતી કરે છે પછી પ્રસાદ પણ વાંચે છે.
મને કઈક પ્રસાદ ગમે છે.
મને તો પંચમ. પંચમ ઋત અને તમે? વા, કૃષ્ણ ભગવાનને માગન બહુ ગમતું હતું.
અખંડો પ્રસાદ પણ ચડાવે છે.
હા, સ્કૂલમાં જન્માષ્ટમી સેલિબ્રેશન થાય છે ને?
હા નાના બાળકો કૃષ્ણ કૃષ્ણ અવે છે.
એ તો બહ ક્યુટ લાગે છે.
ડ્રેસ કોમ્પિટિશન પણ થાય છે.
હા, તને ક્યારે કૃષ્ણ બનાવવાનો મોકો મળ્યો હતો?
હા નાની એની ઉંમરમાં.
વાહ, ફોટો હજુ પણ છે.
હા મમ્મી પાસે મમ્મી એ પાસે છે.
હ મારા ઘરમાં પણ ઓલ્ડ ફોટોસ છે, આવી મેમરીઝ બહ સ્પેશિયલ હોય છે.
હા ભગવાન ગીતાની ટીચિંગ્સ.
હા કૃષ્ણ હા એ આવ્યું હતું.
હા, કર્મ કરો ફલની ચિંતા ના કરો, આ લાઈન બહુ ફેમસ છે.
હા, અને ઇન્સ્પાયરિંગ પણ.
હા, કૃષ્ણ ભગવાન બધાને પ્રેમ અને સત્યનો માર્ગ બતાવે છે.
તે ફ્લૂટનો અવાજ ગમે છે?
હા મને બહુ ગમે છે, કૃષ્ણ અને બાસુરી નો સંબંધ ખાસ છે.
હા બાસુરી સાંભળતા શાંતિનો
હા, જમા જન્માષ્ટમીથી લોકોમાં ભક્તિ અને ઉત્સાહ આવે છે.
બિલકુલ, ફેસ્ટિવલ બધાધા અને સાતીનું વાતાવરણ બની જાય છે.
તને કઈ મીઠાઈ ગમે છે જન્માષ્ટમીમાં?
તો મને શ્રી કણ પણ ગમે છે.
વાહ, મને પણ પેડા ગમે છે.
તને લાગે જ કૃતિ માટે ઇમ્પોર્ટન્ટ છે?
ચોક્કસ.
કઈ રીતે? કે?
ફેસ્ટિવલથી આપણી આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિને યાદ રાખી શકાય.
હા અને બાળકો પણ શીખી
બિલકુલ, જન્માષ્ટમીમાં સૌથી વધુ શું ગમે છે તને?
ભક્ત. તેનું વાત
હા મને ડેકોરેશન અને ભજન ગમે છે.
હમ. તો એક્સાઈટેડ છો?
હા, હું બહ એક્સાઈટેડ છું, ડેકોરેશન કરવા માટે, અને ભક્તિ સુનવા માટે.
એ તો બહુ સરસ વાત છે કઉ છો.
હા હું જાઉં છું. રાત્રિએે. ક્રિસ નું આરતી કરવા માટે અને તું
હું ક્યારે
હા હું પણ અ પ્રસાદ માટે બહુ એક્સાઈટેડ છું.
આપણે આવી વાત બંને સાતમા મંદિર જઈએ.
હા આ તો વાત સારી કઉ છો તુએ તો આ જન્માષ્ટમી તો બહુ એક્સાઈટેડ બની જાય છે. હમ્મ.
હા
આ વ તે સા હા. ચલો હવે મળીએ પછી.
હા હા. આ વાતના જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.